કેટલા દિવ મળી રહ્યા છે. યાર
સાચે ને તને જોયા પછી, તો એવું લાગે છે. કે પાછા સ્કૂલના દિવસવાળ હાઈ,
હા, યાર એ દિવસ હો ના કોઈ ટેન્શન ના કોઈ સ્ટ્રેસ બસ મજા જ મજા
યાદ છે. તને આપણી ફર્સ્ટ બેન્ચ રઇવલ રરી
હા, હા, તું હંમેશા વહેલી આવતી અને મારી સીટ લઈ લેતી.
કારણ કે, તું હંમેશા લેટ આવતી.
હા, ચાલ ચાલ હવે, પણ પછી, હું તારી બેગ છુપાવી દીધી.
એ તો તારી વસ્ટ હેબિટ હતી. ટીચર આવે ને પેલા હું પેનિક થઈ જતી.
અને એ મેચ્સનો ખલાસ. ઓ માય ગોડ.
હા, સર એટલા સ્ટ્રિક એકસમ ન આવે તો પનિશમેન્ટ
પણ આપડે શું કરતા હતા. લાસ બેન્ચ પર બેસીને ડ્રોઈંગ્સ
અને એકબીજાને આન્સર વિસ્પર કરતા.
યાદ છે. લંચ બ્રેક
અરે ઓફકોર્સ એ તો આપણો બેસ્ટ પાર્ટ હતો.
તારા મમ્મીને બનાવેલા પરાઠા.
અને તારી નટેલા સ્પ્રેડ સેન્ડવિચ.
આપણે શેર કરીને જ જમતા.
અને પછી ગ્રાઉન્ડમાં સાથે દોડતા
સ્પોર્ટસ ડે યા છે.
હાજ ને તો રેસમાં ઓલવેઝ ફસ્ટ આવતી તું.
અને તો ચિયર લીડર બનીને શાઉટ કરતી.
કારણ કે હું રનિંગમાં ઝીરોત. હ હ.
એન્યુઅલ ડે ફંક્શન તો નેક્સ્ટ લેવલ હતા.
અફકોસ આપણું ગરબા પફોમન્સ કર્યું હતું.
અને કોસ્ટ્યુમ માટે તો કેટલી એક્સાઈટમેન્ટ.
એન્ડ એના કરતા તો સ્ટેજ પર જતા પહેલા જેલી નર્વસનેસ હતી તે.
પણ વન્સ મ્યુઝિક ચાલુ થતું તો ફૂલ એનર્જી.
અરે એ બધું તો છોડ આપણા પનિશમેન્ટ ના દિવસો યાદ છે કઈ તને.
હા યાદ છે ને કેટલી સારી રીતે કે જયારે આપણે હોમવર્ક નથી કર્યું ત્યારે.
ટીચર બો ટીચર બોલાવતા સ્ટેન્ડ આઉટ સાઈડ.
અને આપડે બહાર ઉપભર રહી ને પણ હ. ત બે શરમ જેવા.
એના કરતા વધુ તો એક્ઝામ ડેઝ ઇન્ટરેસ્ટિંગ હતા.
ઇસ્ટ્રિ નહી ન સ્ કેરી.
લ લેટ નાઈટ સ્ટડીસ નોટસ એક્સચેન્જ માય ગુડનેસ એવું બધું થઈ જતું.
અને સવારમાં જે રિવિઝન.
અને પેપર જોઈને ઓ નો આમાં તો કઈ આવ્યું જ નહીિ. એનું તો અલગ. ઘર.
અને આપડી સ્કૂલની લાસ્ટ સ્કૂલ ટ્રીપ યાદ છે.
અફકોર્સ ઉદયપુરની બેસ્ટ મેમરીઝ છે.
બસમાં ગાવાનું ડાન્સ કરવાનું ગેમ્સ રમવાનું બધાની મિમિકરી કરવાની.
પણ ટીચર્સ પણ કેટલા મસ્ત રીતે એન્જોય કરતા હતા.
અને સ્નેક્સ બી આપણે નોન સ્ટોપ જમતા હતા.
હા નાના નાના કારણે પણ. ફ્રેન્ડશિપ ફાઇસા આપી થઈ જ હતી.
હા પાંચ મિનિટમાં પાછું પછું.
બિકોઝ આ આપણે બેસ્ટ ફ્રેન્ડ્સ ફોર એવર. હતા અરે. તારે આપડી સ્કૂલ નો લાસ્ટ ડે યાદ છે.
હા યાદ છે ને.
બધા રોતા તા શર્ટ પર સાઇન કરતા હતાા અને.
ફોટોઝ જપ્પી પ્રોમિસેસ ને બધું.
સ્ટે ઇન ટચ ફોર એવર આ તો ખાલી કહેવાનું છે.
પણ ઓનેસ્ટલી લાાઈફ જ આખી ચેન્જ થઈ ગઈ છે યાર.
હા હવે ફુલ અડલ્ટ વાી લાઈફ રિસ્પોન્સિબલિટી સ્ટ્રેસ એન્ડ એવરીથિંગ.
પર એ જે મેમરીઝ હતી તે પ્રઇસ લેસ હતી.
ક્યારેક ત એવું લાગે છે કે ફરીથી દિવસો પાછા આવી જાય.
સમય તને જોઈને ખરેખર દિલથી ખુશી થઈ ગઈ એટલા વર્ષ પછી પણ તું સેમ જ લાગે છે બસ થોડી મેચ્યોર વર્ છેન પણ સાચું કહું તો તારા સાથે વાત કરતા જ એવું. ફીલ થાય છે કે આપણે ફરીથી આપણા સ્કૂલ ના દિવસોમાં પાછા આવી ગયા એ દિવસો કેટલી સિમ્પ્લસિટી હતી ને સવારમાં સ્કૂલ જવા માટે એક્સાઈટમેન્ટ યુનિફોર્મ પહેરવાની મજા બેગ. તૈયાર કરવાની જલ્દી જલ્દી અને સૌથી ઇમ્પોર્ટ ફન્ડસ ને મળવાની ખુશી આજ કલ તો બધું બિઝી થઈ ગયું છે પણ એ સમય તો. પ્યર ખુશી થી જ ભરેલો હતો.
સાચું કહું તો એ સ્કૂલ લાઈફ લિટરલી લાઈફ. હતો યાદ છે આપણે. કેવી રીતે મોર્નિંગ એસેમ્બલીમાં ઉભા રહીને સિક્રેટ હસતા અને પછી ટીચર્સને અવોઈડ કરીને વાતો કરતા આપણા માટે. દરેક નાની વસ્તુ લંચ્રેક માટે લટરલી કાઉઉન ચાલતું હતું. અને જય્યારે બેલ વાગતી ત્યારે હેપ. થ ને હ હ એ ફિલિંગ આજ સુધી ક્યાંય નથી મળી. એ સમયમાં ટેન્શન તો હોતું જ નહીં ના માર્ક્સનો ના વધારે પ્રેશર ના ફ્યુચરની ચિંતા બસ. પ્રેઝન્ટમાં જીવતા હતા.
અને રિમેમ્બર આપણે ક્લાસમાં કેવી રીતે મસ્તી કરતા ખાસ કરીને પેલા બોરિંગ લેક્ચર ના ચાલતો હોય ત્યારે આપણે એકબીજાને ચીટ પાસ કરતા ડ્રોઈંગસ કરતા અને ક્યારેક તો ટીચરના. ટીચર સામે જ હસવું આવી જતું એક વખત તો તને યાદ છે કે ટીચરે મને ક્વેશ્ચન પૂછ્યો અને આપણે આન્સર નહોતો આવડતો હોવા છતાં કોન્ફિડન્સથી આપણે કંઈક બોલી દીધું તો આખીા. ક્લાસ હસી પડી એ સૌથી એમ્બેરેસિંગ મુમેન્ટ તો પણ મને અજીિન સુધી યાદ છે ત્યારે હસ્યા ત્યારે હસી આવી ગઈ એ સમયે આપડી ભૂલાય જ કઈક અલગ હતી યાર.
હા યાર અને હોમવર્ક ના એક્સક્યુઝસ પણ નેક્ લેવલ હતા મિસ નોટબુક ઘરે છે મિસ લાઈટ નહતી મિસ પેન નતું અને ટીચર્સને ખબર વધતા ઇગ્નોર કરતા પણ. મળ ત્યારે પણ આપણે સિરિયસ ન હતા બહાર ઉભા રહીને જોક્સ અને લાફ કરતા એ કેરફ્રી એટ્યુડ હવે ક્યાં છે હવે તો એક નાનું કામ પણ પ્રોપરલી પ્લાન કરવું પડે છે.
લંચ બ્રેકની તો વાત જ કઈ અલગ હતી આપડ એકબીજાના ટિફિન શેર કરતા કોઈ પાસે શું આવ્યું છે એ જોવા માટે ક્રિયોસિટી અને પછી બધું મિક્સ કરીને જમવું તરે ઘરે બનતા પાઠા તમારા ફેવરેટ. તને યાદ છે આપણેીન જમીન પર સર્કલ બનાવીને બેસીને કો કરતા હતા કોઈની ર્રસ કોઈની કોઈની ફટ ટીચસની મિમિકરી કેટલી મજા આવતી એ મુમેન્ટ. એટલા સિમ્પલ હતા પણ એટલા સ્પેશિયલ હતા.
એક્ઝેક્ટલી અને પછી લંચ પછી ગ્રાઉન્ડમાં દોડવું ગેમ્સ રમવું રેન્ડમ ફોટો પાડવું લિટરલી ફૂલ એનર્જી સ્પોર્ટ્સ ડે હોય કે એન્યુઅલ ફંક્શન દરેક ઇવેન્ટ માટે એક્સઇટમેન્ટ નેક્સ્ટ લેવલનું. કો્યુમ ટ્રાયલ રિહર્સલ સ્ટેજ પર જવાની નર્વસનેસ અને પછી પફોર્મન્સ કમ્પ્લીટ થયા પછી જે સેટેક્શન મળતું તે વાવ આજે પણ ક્પ્સ અને ચરિંગ યાદ આવે તોુઝમ આવી જાય છે.
એક્ઝામ ડેઝ પણ એક અલગ એક્સપિરિયન્સ હતા પહેલા તો આખું વર્સ મસ્તી કરો અને પછી એન્ડ મુમેન્ટ પર ભણવા બેસો સ્નોટસ એક્સચેન્જ કરો ઇમ્પોર્ટન્ટ ક્વેશચન ડિસ્કસ કરો. એક્ામ હોલમાં શાંતિ પ્રાર્થના કરવું અને પેપર જોઈને ચોકી જવું પણ પછી પણ સમ આપણે કઈ ના કઈ રીતે મેનેજ તો કરી જ લેતા હતા એ ટીમ વર્ક. અને સપોર્ટ સિસ્ટમ આજકાલ બહુ જ રેર હોય છે.
સાચું છે અને સ્કૂલ ટ્ર્રીપ્સ બસ માં આપણે જેવી રીતે. અ મજા. કરેલી અતમ રિલેક્સ થઈ ગયા હતા એ ટપમાં જે બોન્ડિંગ થઈ ગઈ હતી ને એ લાઈફ ટાઈમ માટે જ હતી. દરેક મુમેન્ટ. મેમરી બની ગયો આજે પણ ફોટોઝ જોઈને એવું લાગે છે કે ટાઈમ અટકી ગયો છે.
પણ સૌથી ઇમોશનલ મેમરી તો લાસ્ટ ડે ઓફ સ્કૂલની જ હતી જય્યારે બધા રોડી રહેલા હતા શોટ પર મેસેજ લખતા હતા ફોટોસ લેતા હતા ઝપ્પીઓ આપતા હતા સ્ટન્ ટચ કેતા હતા એ દિવસ. સમજ સમજી ગયો કે ટાઈમ કેટલો ફાસ્ટ જાય છે એ પછી દરેક પોતાની લાઈફમાં બિઝી થઈ ગયા બટ મેમરીઝ અચન બી ફ્રેશ છે.
હા લાાઈફ હવે ટોટલી ડિફરન્ટ થઈ ગઈ છે રિસ્પોન્સિબિલિટી સ્ટ્રેસ ગોલ્સ બટ સમવેર ઇન સાઇડ વી સ્ટીલ મેસ દેટ કેરફુલ સ્કૂલ લાઈફ ક્યારેક લાગે છે કે જસ્ટ એક દિવસ માટે ફરીથી એ એ ડેસ. પાછા આવી જાય સેમ ક્લાસરૂમ સેમ ફ્રેન્ડ સેમ લાફ્ટર.
પણ એક થિંગ થી આપણે ખુશી મળે છે સ્કૂલ લાઈફ ફિનિશિસ બધે મેમરીઝ એન્ડ ફ્રેન્ડશીપ સ્ટે વિથસ ફોર એવર. ચાલ તને મળીને. સારું લાગ્યું. પર ટચમાં ર. પ છે.
જી જી ચાલ મળીએે.